કેમ છ
જય શ્રી કૃષ્ણ કેમ મજામાં છો, આપ કેમ છો?
મજા
હલો તમે.
તમે છું.
તમે કેમ છો?
છો.
મારું નામ ભાવના છે. તમારું ક્યાં ના ક્યાં નામ છે?
મારું નામ કળશ છે. તમે કાઈ કરો છો? હાચુ?
મે મેં જોબ કરું છું. હું જોબ કરું છું. તમે ક્યાં કરો છો?
અચ્છા.
તમે શું તમે શું કરો છો?
હું શોપ શોપ કરું છું શોપ લગાવ ગ શોપ કામ કરું છું આપા શોપ. પ લગ ર કે ના છું કામ કરુ છું. આપ આજે ને છ તમે આજો. કેસું?
તા આવ. તમે ક્યાં કર રહો છો?
હું દીકરાકો આકરી છે. આ પાતો દીકરાકો ફ્રી છું.
અચ્છા અચ્છા.
તમે શોપે હશો ના ડબોક લગાવ. તબા લગાતી છે દીકરા કે કપડા કે અંદચ્ચે. હા સુું.
હમ્ આવશે.
ઓર? અમદાવાદ ઘણો આછો લાગે છે ઘુમણ શું? અમદાવાદ સામે અમદા હમને બહુ જ સરસ લાગ્યો છે. ગુમણ બહુ સરસ લાગે છે. બહું અચ્છા અચ્છા જગ અચ્છા હા શું તમાર ગેજ છે અ અમદાવાદ ગયા છે?
હમ
તમે બહુ સારું જ કામ કરો છો.
હા હું હમણાં આવું છું હે.
તમે બહુ સારું કામ કરું છો ને?
હમ સવ સારું કામ કરું છું
હા
હ
એ પંચાયત
શું થે શું બોલો છો
હું બોલું છું કે અ એય પંચ અયા પંચાયતમાં એ બેઠક બેઠકમાં શું ઓ આવો છે કે
ખબર શું ક્યારે ક્યારે ક્યારે બેઠક છું
બીકા બીકા છે બકાદીને છે
અચ્છા ચીકર તેની છે ચીક્કર લગાવ દેએ છે ને આપડે કબ બેટ જ છે કત બજત છે ટાઈમ કઈ છે
તમે આવો છે
હા આવું છે તમ કેમ છે
હું બી આવું છું તમારા સાથે સર
હા શ ટાઈમ દસ બ્ચા દે બારા બચ્ચા કો દે ર કે છે
હા ગ્યાર બાર બજે છે બે બે છે
હા જ બારનું કોઈ આવી ર છે ત્યાં આંગનવાળી બોલાવ છે તા તમે બુલાયા છે તા કોણ કેવો છે આવજો
મારી બાત નું ખરાબ નથી માનશું હે
હા સુું
હમ
પેલો કયો ગયો છે કહા ગયા છે પેલો ગયા છો
તું
પેલો કાં ગયો છો
કા
પેલો ક્યાં ગયે છે હારે તમારી જોડી વાત કરીબી છે
હા હું તમારા જોડે બાત કરો ઘણો વાછો લાગે છે
હમ
તત
શું
ઓ તઈ હો છે તમે
ત
છાણે ખારા ખુબ જી ભાવે છે છાણે ખાવ ખુબ જી ભાવે છે
હમ
શું તમે ખાણો
એટલે સાડિયાની સેલ લાગણી છે
કાપા આગળ છે કાપે તમે
એટલે ઉદયપુર ના ના તમે તમે આપ આવોજ આપ દો, દોણો ખાલાના તમે આવો તો.
હા, હા.
એટલે ઉદયપુર. લાગરી છે.
હા, છે. કરતા પ છે.
હલો.
હાથ છું, રૂપિયા કછ છે.
ઘણી સુંદર, ઘણી આછી આચી ઓર ઘણી સુંદર સુંદર છાડ્યા છે.
હા, છું.
એટલે છે, લાગરી જો હમ.
હ.
હા, આપ સિટી મે ઘુમેને આ છે, આપ આો તો આપ સિટી મે ઘુમે.
એટલે બડે બડે ચીજા મળે છે ને, આટલે આવો. આપ સિટી મે ઘુમા આપા લેન, ભી આવા સબ.
હા, હા, આપા ચાલ તમે ગયા છે, તમે દેખે છે, કેયા.
હા, એટલે બ ઘણી સુંદર સુંદર ચીજ હ છે, એટલે
હા, છે.
હમ. તમારા દીકરા ને, હા, તંગે લેતા આવુંશો.
હા.
હ ને.
કેટલા રૂપિયા નું છે? હા, કેટલા રૂપિયા છે. સારું કેટલાનું?
અસ
સભજ છે, ટેક લાગ રહ્યો છે, પાંચસો, છસો, દોસો બહુ ફરીએ, ના અ વાસ્તે એટલે હમ. હા.
એમે. અહીં આવો છો ક્યા? તમે અહીંયા આવો છો?
આવું છે ને, બીજા દિન બાદ આવું છે.
બ તમે શું ગમે છે?
હમ, શું?
શું ગેમ છે?
સારું, સારું છે.
મણ ઘુમાકો અછો લાગે છે, ત શ હમ.
મને ઘુમણો ઘણો આછો લાગે શે, બો કાઈ કરશે, આપલે આપુ લે જાયેશ. લેજાણ નથી, ના વા કોઈને ને લેજાણ નથી.
હા છે.
હમ. હા. અવે.
મારે ઘરે આવજો જ છે.
હા, તમારે ગુરું આવ તમારે ઘરે આવશું ને.
હા, અચ્છા.
કે શું બનાવો છે તમારે ધેરે આવો છે તો.
જો આપકો પસંદ હોવે જો બોલજો વા વાણવો છે. કો પસંદ આપા. તમે કા પસંદ છે, તમે કા પસંદ છે.
તમે શું વાણાવ છે.
હું જલેબી ફાફડા હોત, જલેબી ફાફડા બનાવું છું. ઓર સાથ મે ખંમણ ખંમણ કાઢી બનાવું શું
ઠીક ટાઢી.
હા, શું?
ઓક્કા.
ઓ કા હોધ તમે કા હોધે છે.
બસ, શું કરની શું ની કરનું છે બેટા છે. તમારે શું વાત કરું છું.
આ છું?
હમ્મ, હમ્મ. હ, તમારે ટાસ્ક વોઈ ગીયું શે.
તમે ફલ આપે છે, તાજા ફલ આપે છે, દુકાન વાલા આપે. તાજા ફલની દેવ છો, લેવા જાવ છો. બોલછ
આજે બોલો તમારે ટેક્સ કેસ ટા તો હોય સુ જે કેે છે કેમ.
મું સૂચય.
ની થયું.
હા, હા.
ત કેટલા હોવા છે.
આબ્બા તો સાત આઠ સાત હોય શું.
હ, સાત આઠ જ હોયા શું.
હા, શાપાવા તમે. તમે શું હોયો છે.
બસ છે સાત મારી એસ વે છે.
હા, શું છે?
હમ્મ. ઓર, શું કરો છો?
શું ની કરો છો તમે બાર દીકરા પર આપાત છન વાલા પેલા
હમ્મ તમારો દીકરો ઘણો સરસ છે.
હા, શું.
છે હ, હે. અ ન ખેલાવો ખેલાવો ઘણો હોય મન હોય છે તો યુ.
શું શું ચું.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
કા બોલો કા બોલી છો તમે, કા બોલો કા બોલો છે. તમે.
તમારા દીકરાને ખેલાવવા કો મન વેસે.
આ છું.
હા.
માર દીકરો ઘણો લડાકુ છું. ઘણો લડાવ કરે છે.
હા એતો એતો.
હમ્મ.